હલો
આવે છે. આવેજ
તમને આવે છે. અવાજ મારો
હા આવે છે. તમને આવે છે.
હા ઉભા રહો બે મિનિટ
હા
હા તો ટોપિક બોલ તમે બોલો કે હુ બોલુ
કે નહી તમે બોલો પછી મેં બોલુ
અ ટોપિક એવો છે. કે તમને અ તમને જો એક દિવસ માટે ત્રણ ઈચ્છા પૂરી કરવાની કહેય, તો તમે કઈ કઈ ઈચ્છા પૂરી કરાવડાવો
અ એક દિવસમાં જો ત્રણ ઈચ્છા પૂરી કરવાની કે મને તો એક તો બધું મતલબ કે જંક ફ્રૂટ ખાવાની છૂટ આપી લેવી જોઈએ કે બધું જ ખવાય હતી. પછી એક બધે બાર ફરવા જની અને બીજું કે જ્યાં ફરવું હોય જે કરુંય કે એ રીતે
બરાબર
એવી ઈચ્છાઓ પૂરી કરો તમે
મેં જો મને ત્રણે ત્રણ ઈચ્છા પૂરી કરવા આપે, તો પહેલા તો એવી ઈચ્છા કરુ કે આ ઈચ્છા હો હમેશા આજે હમંણા જે ઈચ્છા આપી છે. ને ત્રણ ઈચ્છા હંમેશા ચાલતી રહેવી જોઈએ પછી બીજી અચ્છા એવું કરું કે મને હુ, ગમે તે જગ્યાએ ખાવા જાઉં કે શોપિંગ કરવા જઉ કોઈ મારા પાસે પૈસા ના માગે બધા મને મફત માં આપે ત્રીજી ઈચ્છા એવી છે. કે આ ખૂ જગતના લોકો ખુશ રહે દુઃખના
બરાબર હા હા તમને કઈ વાનગી બનાવવાની ગમતી નહીં જરાક પણ
મને બનાવવાનું ગમતુ નહી એવું તો કેટલું બધું છે. કે મને આવડતું જ નહી એટલે પછી ગમવાની તો કેવી રીતે વાત પણ જોવા જઈએ તો મને ડુંગળી કાપવાની નહીં ગમતી ખાલી બસ
બરાબર છે.
તમને
અ મને તો જમવાનું બધું જ બનાવાનું ગમે આમ તો જો મૂડ સારું હોય તો રોટલી બનાવવાનું ગમે પણ જો મૂડ ના સારું હોય તો મને રોટલી બનાવવાનુ અઘરું લાગે કે બધું જમવાનું પણ બનાવી શ કુ પણ રોટલી બનાવવાનું મને બહુ અઘરું લાગે છે.
હ મને હ રોજ દુરોજ કરણ હો તો બ કંટાળ ચું કોણ હોય તો ચાલે
તમને કઈ રી શાંતિ મળે એમ જીવનમાં જો જોવા જઈએ તો
જો હું શાંતિ હોરવા જાઉ તો પેલા અમારે ત્યાં એક મંદિર છે. મહાદેવનુ તો ત્યાં હુ જઉ તો મને બહુ જ સારુ લાગે ને મારા મનના પ્રશ્ન હું ભગવાન હામે ક દ પણ એકાંતમા મને બધા લોકો હોય તો માટે બોલાય ના અઠ મનેસ આમ લાગે કે એ લોકો જત કરશે આવું કે તેવુ કે મેં એકાંતમા જઈને, ભગવાન જોડે લડી લોઉ લડી લોઉ જે કરતે મારા કડો ને પૂછી લઉ કરતા મોટા મોટા ડિસિઝન લેવા હોય તો એમે લઈ લઉ એમ
મને ને એમ મ બજું કે નીચેણ માં જઈએ તો બધાને સારું લાગે એટલે નેચર એક ગમે
હા મને પણ એવું એટલે મેં પણ મારા મનની શાંતિ જોતી હોય તો હું મંદિરમાં જઈને બેસું. ભલે ગમે તેવાય ને એમ તો કેવાય ને કે મંદિર માં ગમે તે એવી ભીડ હોય તો પણ આપણને ત્યાં સુર મળી જાય તો મને એ જ ગમે એ પણ મારા એમ જે મારા ગુરુ છે, એમની પાસે જનેસી મતલા કૃષ્ણ ભગવાન. બસ એમની બેસે જઈને તમે ખીધવું તાજ... હું મંડીિમાં જ સવા સાંજ મંડીિમાં બેસી રહું. કલાકો બે કલાક ત્યાં
અચ્છા
વગર મોબાઈલ રહે હ બોલો તો તમે.
બોલો તો તમે.
અ તમને ગુસાલ તમે શું કરો છો?
મને ગુસ્સો આવે તો વ્યક્તિ પર નિર્ભર છે. હવે મમ્મી પપ્પા ઉપર ગુસ્સો આવે તો મમ્મી ને બોલાય પપ્પા ને એટલું બધું ના બોલાય આપડેથી.
સીમાર ભાઈ ના આવે તો એમ નહી બોલલો. પછી બોલલો થોડી વાર પછી પછી... પાછળથી પસ્તા કે ના આવું નોતું બોલવાનું... મનમાં એમ કસો નને પણ ગુસ્સા... અરે ઘમે બોલી જવાય.
હા એ તો છે જ...
તો મને હું તમે હું કરો? મને એવું લાગે કોઈને એમ એક બેર ટામાચું મારી આપ એવું થાય. અને કશું ટોળી ફોડી નાખવું એવું થાય.
હા એટલે મને ગુસ્સો અલગ અલગ કામ રીતના આવે જો કે કોઈક મારું કીધેલું કામ ના કરે તે એવું કઈ... ટાઈમાં બહુ ગુસ્સો આવે કે છોડ નહીં યાર હવે અને કેવું શું આથે... અને અમુક વ્યક્તિ પર એટલો ગુસ્સો આવી જાય ને તો મારો એ ગુસ્સો તો... ભલે મને ગુસ્સો ના કરવો હોય પણ મનથી એવું થાય કે ના. મને નથીખવા અહી જખવું ગમે તે... અને પછી ખુદ જ માનજો પડે મતલબ કે ગુસ્સો આવે... પણ ગુસ્સામાં માનવાનું પણ જાતે ગુસ્સો પણ જાતે કરવાનું કામ છે. એલે ગુસ્સા ના ટાઈમે બહુ કંટ્રોલ કરવું પડે છે, કે એમાં કઈ જેવું તેવું બોલાય ના જાય.
તમને આ ડોલ વધારે ગમે કે પછી ટોપલો?
મને વધારે ટોપલો ગમે.
કેમ ટોપલો ગમે?
અ તોકલો એટલે માટે કે જો કદાચ ને... હ કઈ કામ ને લઈને જો એમાં ઉપયોગ કઈ કરવાનો હોય તો પાણી ક્યાં તે... તો એમાંથી લેવાનું સહેલાય પડે કે ના ટોપલા માટે આપડે જો હાથ... કી પાણી લેવાનું હોય તો સહેલું પડે એમાં લેતા લેતા તો બહાર પડીેાય અને... બીજું બધું કેટલા બધા કારણ એવા છે, કે ઉપલો ગમે જેથી કાર કઈ બધા... મૂકવું હોય વસ્તુ તો પણ ટોપલા માં વધારે આવી રહે એના કરતા. તો એ તમે તમારે.
મને પણ ટોપલો જ ગમે. કમ કે મે નાને ટોપલામાંર ના કરતી હતી, આઠમા ધોરણ સુધી ટોપલા માં છે. તો એટલે મને ટોપલો બો ગમે
હમ પણ જો એમાં એ વાત આવે ને મતલબ કે આપડે કેવું માણસોમાં ખોટું ખરાબ હોય. તો એવું ટોટલા ના ટાઈમે વાય કદાચ ને એમાં પાણી ભર્યું છે ને ક લ જાણય ને તો એ ટાઈમે પછી ટોકલુંના પસંદ આવે એ ટાઈમે પછી આપને ડોલ જોઈએ. કારણ કે ટોકર એટલો મોટો ક્યાં ઉચકીને જવું. પાણી ભરીને જને ડોલતો ઉચકી લેવા એક જ હાથ થી. હમ એટલે એમ બેવ એટલા તો બંને સારું જ છે.
બંને પોત પોતાના કામ કરે એટલે
હમ તમને હું ટ્રાઈમાં હું ગમે શર જ તમને ઉટરાઈમાં શું ગમે છે સૌથી વધારે
મને ઉત્તરાયણમાં એવું ગમે કે ફોટા પાડીશું મસ્ત મસ્ત પછી આગળ તા મને પતંગ ચગાવતા થોડી થોડી આવડી ગઈ એટલે હવે પતંગો ચગાઈશ પછી ચીકી તલ લારુ એ બધું ખાવાનું ખાવાનું વધારે મને ગમે પછી અમે ટેન્ટ જેવું બનાઈએ. તો એવું હો ગમે મને કે ટેન્ટ જેવું બનાનાના ને અમે એવું કરીએ કે ગાયન વગાડતા જઈએ ને એવ ગરબા કરતા જઈએ કે ડાન્સ કરતા જઈએ તેમાં હું મ્યુઝિક વગાળવા વાળી હું હોય. મને ગાયન તો બહુ જ ગમે એટલે એક એ ગમે બીજું અમે રાત્રે કે પાર્ટી કરીએ જ ગમે તેની ઊંંધિયું ખાવાની મલે કા તો પછી એક્સ વાઇ ઝેડની અમે છોકરીઓ છોકરીઓ પાર્ટી કરીએ એટલે એ ગમે મને તો બધા ભેગા થઈએ અમે તમને હું ગમે?
મને પણ એમ કે સવાર મતલબ કે ઉતરાયણના આગલા દિવસે પછી વહેલા ઉઠવાનું. પછી સવારે તલ ચીકિ અને ખવસા બને ગાય માતાને ખવડાવા જવાનું. કોઈ દિવસ મસ્ત આપડે કેવું નવા વર્ષમાં વહેલા તૈયાર થઈએ. પીતાને દિવસે પણ વેલા તૈયાર થઈ ને પછી ગાય માતાને ખવડાવવા જઈએ ને ખઈ આશીર્વાદ લઈને પછી આપડે કુતરાને ખવરાઈએ અને પછી મંદિરે જઈને પછી પતંગો માટે ખૂબ ટાઈમ ભેગા થઈ પતંગો ચગાઈએ અને બધી ટોપીઓ લાઈએ એકબીજાને હાથે ફોટા પાડવાનું. હા તે જ મતલબ કે ધમાલ મસ્તી એક બાજુ ખાટું જવાનું અને મજા કરવાની. એટલે આખો દિવસ ઉતરાયણમા નીકળી જય એમ મજા આવે. અને એ બધા ગામડામાં બધા મજા આવે કે એકબીજાની ઉડાવાની હોય ને પછી જયારે ફ્રી પતંગ કપાય એકબીજા ને કાપતુ કાપતુ બોલવાનું જોરમાં તો વધારેમજા આવે.
હમ
હમ
તમને શિયાળો વધારે ગમે કે ઉનાળો?
મને વધારે શિયાળો ગમે.
કેમ?
સૌને
મને શિયાળો ઉનાળો તો ઓછો ગમે ઉનાળામાં ખાલી કેરી ખાવાનું ગમે ને ચોમાસું ગમે
બરાબર.
તમે કશે એવી વાત સાંભળી છે મતલબ કે તમને કે અ રહસ્યમાંય કઈ વાત તમને ખબર હોય એવું.
રહસ્યમય રહસ્યમય તો એ તો કોઈ વાત નહીં એમ કે રહસ્ય હોય. આપડે મુવીમાં જોતા હોય ને તે બધું જે જાણ્યું હોય તે રહસ્ય લાગે એની સિવા અ એવું કેવાય છે કે અમારી બાજુ છે ને એક મંદિર છે તો બધા એવું કે છે કે એ મંદિરની મતલબ કે અ નીચે મતલબ તો ઉલ્ટ ગુફામાં નેવું તો એ ગુફા માંથી ઉજરી ને કઈક કઈક વિસ્તારમાં જવાય છે તો એ સાજું બીજું ખબર ને કોઈ તો ગંઢારી માતા નું ક મંદિર છે ત્યાંથી જઈને બધા નીકળે ને તો કઈ કોઈની બોર્ડર મતલબ કે કઈ દરિયા કે સમુદ્ર નીકળાય છે. તો કે અહીયા થી. હા તો એ હવે હાચુ જુઠું કઈ ખબર નઈ હવે એનું રહસ્ય જે જાણવા કઈ મળલ્યું નહી પણ એક પણ એ ગુફામાં અમે ઉઠાવા જતા બધા ફ્રેન લોકો કે ચાલ આપણે જોઈએ આ ગુફામાંથી કઈ જવાય તો જતા આપને પછી નીચેથી તો કઈ ઊંડરો ના લેવા બધા અવાજ જેવા લાગવા લાગયા ને. તો ત્યારે પાછા વળી ગયા. ત કેચેનેવું લાગ કદાયચ એ મંદિર અ છે ને ભરૂચ જિલ્લા બાજુ આવેલું છે.
બરાબર.
હમ તમને તમને કોઈ રહસ્ય ખબર છે.
રહસકરણને તમે બરમુંડા ટ્રાાયંગલ વિશે ખબર છે તમને
ના.
તો હું તમને કઉ કે જે બરૂુના ટ્રાયંગલ છે ને તે સમુદ્રની વચ્ચે વચ્ચે કરી ને ત્રણ દેશો ને ભેગે વચ્ચે ટ્રાયંગલ કેવું આવે. એવું ત્રિકોણ આકાર બનાવે એક અમેરિકા પછી એક ચાચ અ જાપાન ને એક બીજો દેશ છે એનું નામ મને નહી ખબર તે એક બરો બુટ ડમ કર એ બનાવે છે તો એ પરથી એવું કે છે લોકો કે જહાજ જાય છે કે પછી તે વિમાન જાય છે ને તો ત જઈને પછી એની લોકેશન ગાયબ થઈ જાય કા તો એ જ આખું ગાયબ થઈ જાય છે આવી ઘટના બનેલી છે કે જયારે ઓગ્ણીસોની સદીમાં અ પેલા કેવું પ્લેયર્સ હોયા ક્રિકેટ રમવા વાળા એવા ફૂટબોલ ના જે પ્લેયર લોકોનું હતું ને તે લોકો નુ પ્લેન ત્યાંથી થતું હતું ક્રોસ તો છેલ્લે સિગ્નલ ગાયબ થઈ ગયું ને છેલ્લે સિગ્નલ તોઈ મળલોતો એમ. એવી રીતે એક સીપનું હતું કે આજે જહાજો આવે ને. તો તેનું કેવું આ આયાત નિકાટ કરીએ આપણે તો એ જહાજનું એવું જો કે તે છેલ્લો સિગ્નલ મળતા ને પછી ગાયબ થઈ ગયું હતું. હવે એ પાછળનું રહશે તો નહી ખબર કોઈને. પણ બધા એવું કે કદાચ સમુદ્રમાં એ બાજુ ગુરુત્વાકર્ષણ બળબાર હોય એટલે ડાયરેક્ટ ખેંચાઈ જતા હોય અમુક લોકો એવું કે કઈક રહસ્યમય ઘટના હોય કે. કઈ કડન બીચું રહ છે જી.
તો એ જીતનું મતલબ કે જો હા એટલે આપણે જો જોવા જઈએ તો એવું રહસ્ય બીજું આપણા હિન્નું પણ છે જગન્નાથ પુરી કે જેમાંં ત્યાંની ધ્વજા કેવું છે. એ બધે જ ધુવજા આપડે જમણી બાજુ ને ફરકે છે જ્યારે એ ધ્વજા મતલબ કે વિરુદ્ધિ ના. તો સાચી નું રહસ્ય નહી જલું કેમ એટ બજા ખાલી એવી પડે એમ બધા ત્યાંનો મહિમા બહુ છે ને બધું તો કંઈક તો હશે જેથી કઈને ધજા અલગ દિશાની ફરખે છે. ત્યાં આગળ એમના પછી પર્ચા છે. હા તેજ અને ત્યાં આગળ કઈ પણ આપણે મતલબ
કે એનુજ. એમાં એવું હોય કે જયારે કૃષ્ણ ભગવાન નુ આજે પેલા કઈક તેહવાર આવે છે ને એમને ખબર. રથ યાત્રા કે કશું નીકળે છે પછી એમના કપડા બદલાવે છે. તો એમને એવું ક કે કપડાં જયારે જે બ બદલાવે ને હે તે જે બ્રાહ્મણ હોય ને તેને આખું અંધાળામાંય એટલે એને કશું દેખાય ના દેખાતું ના હોવું જોઈએ એવું. ને એનું જયારે કપડાં બદલાય ને તો એવું લાગે કે હૃદય બદલાવાનું હોય. તો એમને એવું જ લાગે કે એટલે એવું કે છે કે એમને એવું ફીલ થાય કે એમનું હૃદય
અલગ ભાવ બઘાય હા હૃદય મતલબ કે એમના ભાવો બદલાતા દેખાય છે બધાને. સારું આપણે મિનટો પુરી થાય છે પછે કોલ કરુ.
કટ કરીએ હા.
હા.